હલો. હા મજામાં. હ તમે કેમ છો? બધા પરિવારના જના
મજામાં મજામાં. આજે હું મહત્વપૂર્ણ વાત કરવા જઈ વાત કરવા જઈ રહ્યો છુ પર્યાવરણ અને પ્રદુષણ. પર્યાવરણ એટલે આપણા આસપાસ નુ સંપૂર્ણ કુદરતી માહોલ હવા, પાણી જમીન વૃક્ષો, પ્રાણી, પક્ષી, માણસો બધુ મળીને એક પર્યાવરણ બને છે. જો પર્યાવરણ અને પર્યાવરણ શુદ્ધ અને સંતુલન રહે તો જીવન સરળ અને સ્વસ્થ્ય રહે છે. પરંતુ આજ કાલ માનવ પ્રવૃતિઓ પ્રવૃતિઓના કારણે પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. એવું તમને નથી લાગતું?
હ એ મને બી એવું જ લાગે છે કે આજકાલની જનરેશન ના લોકો ડિજિટલાઈઝેશન અ કે કોઈ પણ વસ્તુ તરત જ મળી જાય છે કે ફેક્ટરીઓ ન પ્રમાણ ખુબ જ વધી ગયું છે અને ધુમાડા ના પ્રમાણ અ અમારે ગામમાં તો એવું થાય છે કે તેઓ આજુબાજુના જ એવો કચરો નાખી દે છે અને રસ્તા પર ને એ જ કચરો નાખી દે છે પછી ગંદકીનું પ્રમાણ ખુબ જ વધી જાય છે. જેના લીધે રોગચાળો ફેલા ગયો અને અમારે ત્યાં બધી હોસ્પિટ ટલ એ ફૂલે જ રહી છે. સરકારી હોય કે પ્રાાઈવેટ હોય. પછી દવાઓનો પ્રમાણ દવાનો ખર્ચનો પ્રમ દવાનો ખુબજ વધી ગયો. જેના લીધે ખર્ચમાં ખુબ જ વધી ગયો અને જેના લીધે ગ્રોથનો પ્રમાણ ઓછું દેખાય છે. પછી અમે સરકારશ્રીને ધીરે ધીરે વિનંતી કરી કે તમે મ્યુનિસિપાલટી વાળા ને મોકલો બે ટાઈમ કચરો લઈ જાઓ પછી પાણી સમયસર મોકલો છોખ્ખું પાણી અમારે ત્યાં પેલા નદી, નાળા વગેરે લોકો અ કચરો ગંદા પાણીમાં કચરો નાખે પછી તેને પછી અમે શુદ્ધ કરવા માટે એક મશીન નાખ્યું તેના લીધે અમારે ખુબ સારું છે કે સ્વચ્છતા એમ તો જળવાઈ રહી છે ધીમે ધીમે.
સાચી વાત છે. આજે ઈન્ડસ્ટ્રીલાઈજેશન અર્બન અર્બનનાઈજેશન હોય અને વધતીપોપ્યુલેશનને કારણે અ પ્રદુષણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. એ માટે આપણે એના માટે અ પ્રદૂષણ અટકવાન ઘણા પ્રયત્ન કરવા જોઈએ. આજના સમયમાં આપણે જે હવા શ્વાસ લઈએ છીએ તે પહેલા શુદ્ધ પહેલા તો તે શુદ્ધ રહેતા નથી આજે જે પાણી પીએ છીએ તે પણ ઘણી વખત પ્રદુષિત હોય છે. જમીન પર કેમિકલ વગેરે પડેલું હોવાય છે. તેથી પ્રદુષણ વધારે થાય છે. આ બધું મળીને આપણા હેલ્થ પર સીધી અસર કરે છે. તે તમને પણ ખબર હશે. અને માત્ર માણસો જ નહીં પણ પ્રાણી, પક્ષી અને વુ સો જ્યાં પણ અ તેઓનું અ અસર પડે છે. તો પર્યાવરણ એ આપણા નેચરલ સોર્સ પર્યાવરણ એટલે કે આપણું નેચરલ સોર્સ આમાં આપણે અ એર વોટ ટર સોઈલ અ વગેરે બધું જ આવી જાય છે. પર્યાવરણ આપણને આપણને જીવન માટે જરૂરી રિસોર્સ આપે છે. જેમકે ઓક્સિજન, પાણી, ખોરાક, જો પર્યાવરણ બેલેન્સમાં ન રહે તો આપણું જીવન શક્ય બનતું નથી. પરંતુ જ્યારે આપણે કુદરતી રિસોર્સ નો હ. ઓવરસસ કરીએ છીએ, ત્યારે ઇનબેલેન્સ થાય છે. આ ઇમ્બેલેન્સ ના કારણે ક્લાયમેટ ચેન્જ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા ઉભી થાય છે. આથી પર્યાવરણનું રક્ષણ કરવું ખુબ જ જરૂરી બન્યું છે. પર્યાવરણ એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. જીવન જીવવા અને જીવનના પગલે-પગલે પર્યાવરણ નુ ખૂબ જ ઈમ્પોર્ટન્ટ છે.
હા તમારી વાત સાચી છે કે પર્યાવરણને આપણે શુદ્ધ રાખવો જોઈએ. આપણે આજુબાજુની હવાઓ ક અ ને શુદ્ધ રાખવો જોઈએ જેથી આપણ જીવન સ સારું રહે આપણે કચરાઓનો પ્રમાણ ઘટાડવો જોઈએ અને જેના લીધે આપણને ખૂબ સારું બને છે કે આપણને અન્ય સુવિધાઓ પણ સારી મળે છે અને સ્વચ્છતાનું પ્રમાણ જાળવું જોઈએ જેથી આપણને રોગચાળો ઓછો ફેલાય અમારા એક કે છો કે હતો કે હું ત્યાં ફરવા ગયો હતા ત્યાં કચરા નો પ્રમાણ ખુબ જ વધારરે હતો પછી અમે ત્યાં ગઈને સાફ સફાઈ યોજનાઓ ચલાવી પસી અમે નાના-નાના બાળકોને આ અ સ્કૂલમાંથી લઈ ગયા અને પછી તેઓને એક કેમ્પ રાખ્યો પછી તામના એટલે એ લોકોને પણ સફાઈ નહીં કરી કે ગામના લોકોને તમે જા ઉજાગર કરો કે તમે સાફ સફાઈ કરો પહી ગામના લોકો મળીને સાફ સફાઈ કર્યું અને પછી તેના લીધે કચરાનું પ્રમાણ ખુબ જ ઘટી ગયું.
બીલકુલ સાચી વાત, આપણે પર્યાવરણને સમજવું જોઈએ પર્યાવરણ એ ઈકોસિસ્ટમ છે. જે આપડે સમજવું એ ખુબ જ જરૂરી છે કેમકે ઇકોનોમિક ઇકોસિસ્ટમ એ લિવિંગ અને નોન લિવિંગ થીગસ વચ્ચેનું એક આ અ ઇન્ટરેકશન છે. જેમકે પ્લાન્ટ ઓક્સિજન આપે છે અને માણસો કાર્બન ડાયોક્સાઇડ આપે છે આ એક બેલેન્સ છે. જે અ પર્યાવરણથી અ પ ર્યાવરણ જેમ માણસ ઉપયોગી છે તેમ માણસ પર્યાવરણને પણ ખૂબ જ ઉપયોગી છે. આ માટે બે વચ્ચે બેલેન્સ એ ખૂબ જ જરૂરી. આથી દરેક વ્યક્તિએ પર્યાવરણને પ્રયત્ન અ પ્રયત્ન કરવા જોઈએ કે તે બચે આછી દરેક પર્યાવરણ પ્રયતે જવાબદારી સમજવી જોઈએ. નાની ની બાબતો જેમકે પાણી બચાવવું, વૃક્ષો વાવવું, વૃક્ષો ન કાપવું એમાં પણ ઘણા બધા ફેરફાર કરવા જોઈએ જેમ કે ખ અ અમારા ગામમાં વચ્ચે એક અ અ યોજના આવી હતી કે એક વૃક્ષ કાપે તો તેના બદલે દસ વૃક્ષ વધુ વાવા જોઈએ તો તેથી અ માણસો વચ્ચે અને અ પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાઈ રહે તેથી બેલેન્સ જળવાય રહે તેથી પર્યાવરણનું અ પર્યાવરણને પણ હાનિ ન પહોંચે અને માણસને પણ હાનિ ના પોંચે એ માટે બેલેન્સ કરવું એમ ખુબ જ ઉપયોગી છે.
હા હા તમારી વાત સાશી છે કે કે અમારે ત્યાં પણ એવું જ રૂલ છે કે એક ઝાડ કાપો તો સો ઝાડ રોપો જેના લીધે લોકો ઝાડ ન કાપે પુરાના ઝાડ કાપે તો આ એક હજાર ઝાડ નો પણ એટલે જેમ જૂનું ઝાડ તેમ સજાઓ વધારી રહી છે જેના લીધે પર્યાવરણ ખુબ જ વધી પર્યાવરણને કારણે આપણને ઓક્સિજન મળે શુદ્ધ પાણી ની સુવિધા મળે અને તે ખૂબ ઈ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કીધું તેમ કે આજકાલ બો બધું વધી ગયું છે જેના લીધે ખુબ સારું ના કહેવાય.
હા બિલકુલ સાચી વાત હવે પ્રદુષણ વિશે વાત કરીએ તો પ્રદુષણ એટલે પર્યાવરણની હાનિકારક પદાર્થો ઉમેરવામાંના ઘણા પ્રકારો છે એર પોલ્યુશન અન વોટર પલ્યુશન સર સોઇલ પોલ્યુશન નોઇસે પોલ્યુશન યુશન વગેરે વગેરે પોલ્યુશન એટલે ઘણા જાતના પોલ્યુશન છે એર પોલ્યુશન છે જે એર પોલ્યુશન મતલબ હવા પ્રદુષણ હવા પ્રદુષણ જેવા કે ફેક્ટરી છે જે પોતાના અલો પદાર્થ બનાવવા માટે જે પદાર્થ બનાવે છે તેના માટેઅ ફેક્ટરીઓ પોતાનો અ અ વળતણ અને ઈંધણ કરીને પોતાનું જે પ્રદુષણ હોય તે હવામાં છોડી દે છે. તો એ બેન કરવું જોઈએ એ ખૂબ જ જરૂરી છે વોટર પોલ્યુશન વોટર પોલ્યુશન એટલે પાણીનું પોલ્યુશન જેમ કે ફેક્ટરીમાં મોટા પ્રમાણે કેમિકલનો ઉપયોગ થાય કે કોઈ અ ઝેરીલા પદાર્થનો ઉપયોગ થાય તે ગવર્મેન્ટ કે પ્રાાઈવેટ કંપનીઓ અ દરિયા કે નદીઓમાં છોડી દે છે જેના કારણે વોટર પોલ્યુશન થાય છે વોટર પોલ્યુશનમાં અ માછલી અ જળચર પ્રાણીઓને ખુબ જ અ તેનું જીવન ટ કુએ ખૂબ જ મુશ્કેલ બની જાય છે તો આપણે વોટર પોલ્યુશન માટે પણ અ વોટર પોલ્યુશન પણ નહી કરવું જોઈએ સોઈલ પોલ્યુશન મતલબ જમીન પોલ્યુશન જમીનનું પ્રદુષણ એ રીતે થાય છે કે આપણે અ પ્લાસ્ટિક ના પડીકા ખાઈએ કે અ. અ પ્લાસ્ટિક ના અ વેફર્સ લઈએ ખાઈએ ને પછી પ્લાસ્ટિક નો કચરો જમીનમાં નીચે દાટી દઈએ તેના લીધે અ ફળદ્રુપ જમીન એ ધીરે ધીરે અ બંજર જમીન બની જાય છે જેના માટે આપણે અ તે જમીન પ્રદુષણ થાય છે તો જમીન પ્રદુષણ તે બી અટકાવવું જોઈએ હવે નોઈસ પોલ્યુશન નોઈસ પોલ્યુશનમાં પણ એમાં એવું છે કે અ. ટ્રાફિક જામ ને એવું હોય તો વગર ફૂક બધા અહ ટ્રાફિકમાં હોન માર માર કરે છે. જેના કારણે અવાજ નોઇસ પોલ્યુશન એટલે કે અવાજ પોલ્યુશન પણ આચે ખબઈ વધી રહ્યું છે. આ બધા પ્રદુષણ આપણને આગળ જતા ખૂબ જ અહ અહ મુશ્કેલીમાં મૂકી શકે છે. વોટર અને એક વોટર પોલ્યુશન એક ખૂબ જ મોટી સમસ્યા છે. અહ ફેક્ટરી અને તેઓ પાણી છોડી દે છે. પ્લાસ્ટિક અને નદી નાળામાં ફેક ફેકી દે છે. આથી પીવા લાયક પાણી પણ આપણા માટે અહ ઝેરી બની ગઈ છે.
હા તમારી વાત સાચી છે કે વોટર પોલ્યુશન કરવું જોએ નહીં કે ગંદુ પાણી પેલું ફેક્ટરી વાનું લાવવો જોઈએ નહીં અને જેના લીધે આપણા શરીરને કે આપણને નુકસાન થાય તે આપણે કરવું નહીં. ચાલો આપણે મળીશું આગડી ફા વાત કરીશું.
ઓકે આવી જ આપડે વાતો કર કરશું.